હલો
કેમ છો?
બસ મઝા મઝા. તમે કેમ છો?
બસ જો આ મઝા મઝા છી ને કેવાય ને કે ચોમાસું ચાલે છે. તો બધું અ નવીન નવીન હોય જમવામાં કેવાય ને વાનગી. અને ચોમાસાની સિઝન છે એમાંય તો અત્યારે તો ભજીયા ભજીયા ને ખાવાની મજા જ કંઈક અલગ હોય. કેહેવાય ને કે ચણાના લોટના પુડલા, ભજીયા અલગ અલગ વાનગીઓ. અને ચોમાસું તો મને ફેવરેટ સિઝન છે કેહવાય ને. તો હું તો બહુ જ ખુબ આતુરતાથી એની રાહ જોઉ છું. પણ અમારે આ બાજુ એટલો વર સાદ થયો નથી. વરસાદના કારણે ઘણા પ્રોબ્લેમ આવી શકે છે. અને ખાસ કરીને જોવા જઈ ને તો ખેડૂતોને. વરસાદ જ નહી થાય તો ખેડૂત લોકો શું અ પાક ઉગાડશે અને આપડે લોકો શું ખાઈશું? એટલે વરસાદની તો ખુબ જ જરૂર છે આપડે અહિયાં. અને જો વરસાદ નહીં થાય તો બધાના ધંધામાં. પણ એટલી તકલીફ થશે અને ખાવા પીવા અને વસ્તુમાં પણ એટલી મોંઘવારી આવી જશે. તો તમારે ત્યાં શું કે છે વરસાદ કેવો છે, અને શું છે ત્યાં પોઝિશન?
અમારે તો અહીંયા પરિસ્થિતિ બહુ ખરાબ છે. બહું ખરાબ પણ ન કહી શકીએ વરસાદ આવે છે નથી આવતો. પણ જે ખરેખર વાસ્તવિકમાં જે ચોમાસા માટે જે વરસાદની જરૂરિયાત છે. જે પાક માટે જે વરસાદને જે પૂરતું પાણી મળવું જોઈએ. એટલો વરસાદ હજી સુધી થિયો નથી એમ. અને અમુક અમુક એવા સિટીઓમાં બહાર ગામ એવો વરસાદ થયો છે ને કે જ્યાં જરૂર નથી એટલો જેમ કે સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે. આ બધી જગ્યા જ્યાં ખેતી નથ એવી જગ્યાઓમાં વરસાદ એટલો પડ્યો છે ને કે એની કોઈ સીમા નથી એમ. દસ દસ ઇંચ, બાર બાર ઇંચ. અને અહીંયા ગામડામાં આપણે જે ખરેખર ખેડૂતોને વરસાદની જરૂર છે. તો વરસાદ આવતો નથી અને આમાં બિયારણ નથી સરખા ઉગતા. નથી ખેત ખાતર કે એવું કઈ સરખું થતું એમ. આ તકલીફ બહુ અમને નડે જે એમય મ બધી જગ્યાએ આ તકલીફ નડે છે નથી એ વાત ધંધા પાણી રોજગાર હાલતા. કે વરસાદના લીધે જે રેનકોટ ચાલવા જોય, ઘૂઘીયું બધે પહેરે. ગા અ સીટ કવર. કે ભાઈ કંઈ પણ વસ્તુને પાછું મેન તકલીફ તો અમને એ છે કે રોડ રસ્તાની પથારી ફરી ગઈ છે સાવ એટલે સાવ. ખાડા ખબજડા એટલા થઈ ગયા છે ને. કે આપડે ક્યાંક જવું હોય ને તો આપણને બીક લાગે કે ભાઈ હમણાં પડી જશું તો? હમણાં પડી જશું તો? આવી પરિસ્થિતિ અત્યારે અમારે અહીંયા થઈ ગઈ છે. તમારે ને ઈતો શાંતિ છે કે પેલો નેશનલ હાઈવે જે. ધંધા ને એ બધું સારું છે એટલે તમારે વાંધો રોજીરોટીમાં નો આવે તો અયા તો ઇત તકલીફ આપણને દેખાય આવે, હાલતા ગામડા હોય તો અમારે લાઈટ વહી જાય છે કે ભય બુધવારે ખાલીપા લાઈટ કાપી નાખે કે ભાવે ત એવું શીખવા શીયખા છે. કે, બપોરે બે વાગા સુધી લાાઈટ કાપી જ નાખે. બાકી ચોમાસું હોય તો સેજ પાણીના છમછમિયા છાંટા થીયા હોય ત્યાં તો નગરપાલિકાવાળા લાઈટ જ કાપી નાખે હારી આપડી, અને આપણે ગરમીનું હેરાન થાવાનું હોય. નાના છોકરા છાબડા હોય તો ઈ હેરાન થાય એ અલગ અમારા શેરીમાં ઘણા એવા છે. કે ભાઈ લાઈટ વગર હવે બધાએ કરવું શું એમ કાઈ માણસની કઈ પ્રવૃત્તિ જ નથી એમ. તમારે એની કઈ આવુ કઈ અનુભવ છે કે નહીં એ કંઈક જણાવવો જોઈએ.
હા તમે કીધું એ રીતે ચોક્કસ તમારી વાત ને ધ્યાન રાખીને અમારે અહી વાત કરું કે અમારે અહીંયા રોજબરોજના ધંધા છે પણ આપણે આપણું ન જોઈ શકાય ને આપડા એકલાનું આપણે દુનિયા ખિમ જોવાનું છે કે આપડે એકને તો પ્રોબ્લેમ નથ થવાનું એમ. અ થાશે તો પ્રોબ્લેમ બધાને થાશે અને એમાંય ધંધા પાણી કોઈ નહી હોય તો માણસો ખાશે શું? લોકોને રોજગારી મળશે ક્યાંથી એમ. અને તમે જેમ કીધું એમ ચોમાસું બીજે બધે છે વરસાદ કે ત્યાં પચાસ પચાસ ઈંચ વરસાદ પડ્યો છે મેં હમણાં જ ન્યૂઝમાં એમાં સાંભળેલું. કે સુરતના પચાસ ઇંચ વરસાદ એટલે ઈ ક્યાં ગયું કેવાય કે અમુક જગ્યાએ કે માડ પાણી ડૂબી ગયા અને નુકસાન એટલું થયું છે. કે, માળસોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કેવાય ને કે મેં આમાં ન્યૂઝમાં જોયું તું. કે એક મોબાઈલવાળાની દુકાન છે ને આખી દુકાન પાણીમાં ફરી વળડી. ઈ લોકોને એટલો ટાઈમ નહતો કે તે લોકો વસ્તુ ઉપાડી અને બીજી જગ્યાએ હેરફેર વસ્તુની કરી શકે. એટલી કેવાય ને કે આંખ બંધ કરીને આંખ નો પલકારો થાય એટલે કુદરત છે તો કુદરતને તો આડે આપડે કોઈ આવી જ ન શકીએ કેવાય ને તો એ લોકો ન એટલ નુ નુકસાન થયું છે અને અત્યારે આપડે માનીએ કે મોબાઈલ બધા વોટરપ્રૂફ આવી ગયા છે. પણ જૂની વસ્તુ એ જૂની અને ખરાબ થઈ ગયેલી વસ્તુ ખરાબ થઈ ગયેલી. તો આપણેે છીએ કે આપણે જરીક પણ પલળેલી વસ્તુ કે કઈ પણ એવી વસ્તુ હોય તો આપણે થોડાક ખરીદવાના છીએ આપણે તો એમ કહીશું કે ના આ વસ્તુ ભાઈ ખરાબ છે. એટલે એવી રીતે એ ભાઈને ઘણું નુકસાન થયું છે. કે બસો મેં એક ફોન વાળાનું મેં એમાં જોયું હતું કે એને બસો કરોડનું નુકસાન થયું છે. કે બધાએ ફોન પલળી ગયા બધા બોક્સ પલડી ગયા.
અને આવું તો એક નહી આવું તો ઘણા જોવા જઈને તો કાપડવાળા છેને જે સાડીઓવાળા છે, ડ્રેસવાળા છે બધા ઈ લોકો બધાએ રોડ ઉપર આમ કેવાય ને કે જે હજારો હજારોની વસ્તુ છે એ બધી સો સો બસો રૂપિયામાં વેચવા મડ્યા છે પચાસ સો રૂપિયામાં કે બગડેલો માલ નથી પણ ભીનો થયેલો માળ છે. એ કાલ સવારે સુકવાઈ જશે અને છ કાપડથી તો ધોવાઈને સરસ પણ થઈ શકે. તો એટલું નુકસાન થયું છે ને કે ઈ લોકોને ફરજિયાત તો સેલ કરીને થોડા ઘણા તો એ લોકોને પૈસા ઊભા થઈ શકે એમ, કે જે ઈ પૈસાથી ઈ લોકો બીજી વખતની માલની ખરીદી કરી શકે.
તો આવા સેલ સાંભળીને, કેવાય ને કે ઘરની બાયુ તો ધોડી જ પડે કે કાંઈ વસ્તુ લેવાની ના હોય, છતાં એ પતિદેવ પાસેથી પૈસા લઈ લેઇ ને નીકળી પડે. ભાઈ અહીંયા સેલ છે ચાલો લેવા જઈએ. એવું નથી. પણ શું કેવાય કે, ઈ ભાઈને પણ થોડાક હમ્મ પૈસા અ થઈ જાય, તો એને પણ સામે માલની ખરીદી થઈ શકે, અને ફરી વાર ઈ લોકો ધંધો બીજી વાર એનો ચાલુ કરી શકે. અને જોવા જઈએને, તો માંદગીનું પ્રમાણ પણ એટલું જ વધી જાય. અને ચોમાસુ છે, એટલે બધે કીચકાણ ગંદવાડ હોય અને ખાબોચિયા ભયરા હોય અને મ ચ્છર ને માખ્યું નું શું છે કામ, કે પાણી ઉપર બેઠા રીએ. અને ઈ પાણી ખરાબ થાય, એ એના એમાં ઈંડા મૂકતા હોય, એ લોકો માખી મચ્છર. અને એવામાં નાના બાળકો રમે, કે ભૂલ ભૂલમાં આપડા પણ પગ પડી જાય અવ્વસ તુ છે, આપડે ચાલવું તો પડશે જ એટલે જમીન ઉપર. તો એમાં ચાયલા વગર તો છૂટકો નથી. એટલે એવી જગ્યા પર આપડે પગ પડે તો, આપને પણ રોગ થઈ શકે છે. કેવાય ને કે મેલેરિયા છે, ટાઈફોઇડ છે
હ
શરદી ઉધરસ ઝાડા કેવાય ને, તો દવાખાનામાં પણ એટલા કેસીસ વધી જાય છે. તો અ ઘણું નુકસાન થાય છે, અને માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે. એટલે ચોમાસું આમ જોવા જઈએ, તો સારું છે. પણ સામે એટલું જ નુકસાન કરે છે. તો તમે શું કેશો, એ અં વસ્તુ, વાત ઉપર?
તમારી વાત એકદમ સાચી છે, કે ભાઈ સુરતમાં અત્યારે પચાસ ઇંચ વરસાદ પયડો. અને જે આ બધાની જે પરિસ્થિતિને જે હેરાન થ્યા છે ને! એનાથી ઘણાય લોકોને આર્થિક તકલીફ પયડી છે. બધી રીતથી, બહુ એટલે બહુ સારી એવી નુકસાન થ્યું છે. એમ જે એક ભાઈ તમે મેં બી વિડીયો ઈઝ જોયો તો સમાચારમાં કે એની જે સોપ હતી એની આવું દહેસ નહેસ થઈ ગ્યું દુઃખ દુકાનનું. પાણીનું પૂર આયવું એમાં. એના બધા મિત્રો એ અને રાતોરાત બધી સગવડું કરી કરીને, મદદ કરી કરીને, એક સારું એવું સેટઅપ પાછું કરી દીધું છે. ઇનફેક્ટ, મારા મામા એમને ઘરમાં પણ પાણી આવી ગ્યા તા. એવું બધું ન્યાં પાણી હતું એમ. ખેતરથી માંડીને ખાવા પીવાના ખોરાક એવા થઈ ગ્યા ને અત્યારે. જમાનો આખો ડિજિટલનો. અને તમે જેમ કીધું ને કે ભાઈ આ મેલેરિયા ડેન્ગ્યુ આ બધી વસ્તુ, ગમે ત્યારે ચોમાસું આવે એટલે અત્યારે કીડીયું એલો એટલો ત્રાસ. ન એમાંય લાલ કીડીયું તો, આમે એક બયકું કું ભર લે, તો ય આપણને નાનીમાં યાદ આવી જાય, એમ કેવા જેવું છે અત્યારે. જીવ જંતુઓ એટલા અત્યારે નીકળશે ને ગરમીને બાપ થઈ રહી, ને બધા જમીનમાંથી બારા કે ઈ નાના છોકરાઓનું બહુ એટલે બહુ ધ્યાન રાખવું પડે એમાં